હલો.
હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હા મજા હો તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હમ જમી લીધું હશે ને તમે અત્યારે? ડિનર કરી લીધું હશે ને હા હા અ હવે શું જેમમાં ગુજરાતી જે જમવાનું હોય છે, એના વિશે આજે આપડે થોડું વાત કરીએ તો.
હા હા જરૂર આ તો બહુ જ સારો ટોપિક છે.
અચ્છા તો એમાં શું છે ગુજરાત નથી આવતો હવે આવે છે?
હા હવે આવે છે આવે છે. હા આવે છે.
એટલે હા હા હા એટલે ગુજરાતી જે લંચ હોય છે, બ્રેકફાસ્ટ હોય છે, ડિનર હોય છે, એમાં જે વાનગીઓ બને છે, એ કેવી હેલ્ધી હોય છે, અને એનાથી આપણને
હલો છપાઈને આવે છે, એકદમ ક્લિયર નથી આવતો
હા હા હા એક મિનિટ હા.
હલો.
હ હા હવે આવે છે હવે.
નેટ નેટવર્ક. નેટવર્ક નો ઈશ્યુ છે, હા